હાત્યારે બોલતો હું એફઆઈ વાળા
એફડ કાલે બલીમળ બસ એ જગ રકલી ક જા ત એનું એની જગ ખરે સરદારજી આવીને છોડી ગેલો એટલે દઈ ગે એને બેગ પર હે એ કહડીને ને પાછું હું કલ કે બેગ મૂકેલી બેગ ફરલીું મોકલ
ઓહ ખતરનાક મડ
બેકપુર
સર આવાજ કપકી હલો હલો નેલા નેટવર્ક આવે ત્યાં ચા હલો હલો હલો હલો હલો